હાલો.
હા શું કરો?
કઈની તમે શું કરો?
કયની આ બેસી રિયા
હા હા હા હું પણ હમણાં જ પ્રાર્થના માંથી આવી ગઈ
હ પ્રાર્થના
હા.
પ્રાર્થના અમણા
હા સાત વાગ્યે બેલ પડે એટલે પછી
બરાબર. પ્રાર્થનામાં કઈ કઈ પ્રાર્થના થાય કેવી જેવી પ્રાર્થના હોય
પ્રારથામાં બેલ પડે પછી બધા નીચે આવી જાય
હા.
પછી પેલા તો આપડે નહી કોલેજમાં કરતા હતા ગુરુ વદના એવું બધું
હા હા હા.
એટલે શ્લોક જેવું એક બોલતા હતા કઈ બી
હા હા.
ચક્રટુંડ બોયલા પછી પ્રાર્થના ચાલુ કરી દેય
હા.
પછી ભજન ગવડાવે પછી ધૂન ગવડાવે પછી છોકરીઓ બો બધી રેય કેની એટલે એમ એ કે ગણાય ને એટલે પછી જે પેલા બેસેલું હોય એણે નંબર બોલને પછી છેલ્લા સુધી એટલે
હા.
પછી આજે જ આજે પાંચમા રૂમ ન વારો તો પછી ગઈકાલે. છઠ્ઠા રૂમ નો અમારો પણ છઠ્ઠા રૂમ અમારો તો એમાં બે જણ છે એટલે પછી. હવે સાતમા રૂમ નો વારો પછી. નાસ્તા માટે બોલે નાસ્તા કરવા કોણ કોણ આવવાનું તે પૂછે પછી જેણે આવવાનું હોય એ લોકો ઊભા થાય
હા.
એવું છે.
બરાબર પ્રાર્થના કઈ કઈ કરે. ના ના હમણાં થોડી વાર પેલા થોડું ખાધું હતું ને તો હજુ ભૂખ નથી તો મોડે થી ખાઈશ.
હમ બરોબર.
ખાવાનું લેટ જ થાય આઠ નવ જવા થઈ જાય.
હા.
તો પ્રાર્થના કરો તો પ્રાર્થના કઈ કઈ કરો આપણેે જો આપણા શાળામાં બી એનો ઉપયોગ કરી શકીએ. તમને યાદ હોય તો
તેરી પણ ઈટની શક્તિ ને બધું ગાય કરે.
હા એમ થોડાક નામ ખબર હ તો કોને
તેરી પતા તેરી પણના ઈતની શક્તિ પસી. સર્વધર્મ પ્રાર્થના.
હા.
પછી આજે કઈ ગઈ તે પણડીમને તો ભૂલી જવાય.
હ હ. પસી ભોજન કેવા ગાય.
ભજન આજે કયું ગયું હતું. અરે પેલું શ્યામ તું જે મિલે શ્યામ તું જે મિલે ને વાળું આવે ને.
હ અ
તે હતું
હા દરરોજને અલગ અલગ ગા
હ અલગ અલગ ગાઈ ને શ્લોક ભી અલગ અલગ ગાય
હાઅ
શું કરતા છો હવે
કઈ ની
હમ
શું કરું ને શું નહી એવું થતું છે
હમ મને જનરલ માં શું લખવાનું તે કઈ ખબર નથી પડતી તમને કઈ ખ્યાલ હોય તો બતાવો ને મને પણ
એજ નથી ખબર પડી કેવું લખવાને કેવું ની એમ બધું લખ્યું છે રાઉફ મા પછી જયારે ઉતારવાનું હા એક હજુ નવું વ ખબર ખબર આપડે જર્નલ માં પાઠ લખીએ તો આજે આપડા મિત્ર ખરા ને એ લોકો ગયા તા કોલેજ માં તો ત્યાંના સરે એમ કહ્યું કે આપડી જે મેન મેથડ છે ને એના પાઠ પહેલા લખવા ના બધા આપડા કેટલા ઓગણીસ જેવા આપવાના હોય ને આપડે તો તે એ પહેલાં લખવાના એના પછી જેટલા આપણે આપવાના હોય તે પછીથી લખવાના એવું જ એવી કઈ વાત થોડી ઘણી ખબર પડી પડી કે અમારા મેથડ જે સર હા એટલે અમારા જે મેથડ ના સર છે ને એને પૂછું હોય ને
એવો એવ કીધું હોય. એમણે કીધું એમ કેતા હતા
કે એટલે આપડી જે પેલી મેથડ હોય આપણેે જે પેલી મથડ હોય તે પેલા જ લખવાના એમ જેમ કે ઓગણીસ લેશન આપવાના છે તો ઓગણીસ ઓગણીસ પ પહેલાંના જ લખવાના એમ ને
હા, પછીથી જે બીજા આપડે આપવાના છે, તે પછી થી લખવાના એવું હોય.
એટલે આપડે મિક્સ લખીએ, તો તેવું નહી ચાલે કે?
એ હવે નહીં ખબર પણ જે અમારા સર છે ને, એમણે એવું લખવા કીધું એવું કઈ રહ્યા.
એવું છે.
હા, કન્ફ્યુઝન થતું છે, પણ અમારા જ સર એ તો એમ જો, તો એમના શું કેવાય? કો ઓર્ડિનેટર જેવા છે, તો પછી કદાચ એવું જોઈ શકે.
હા, એ બી હોય શકે.
તો હો, ત હા એટલે તમે લખો તે પેલા જરાક. કોઈ જોડે ચર્ચા કરી લેજો અથવા તપાસ કરી લેવું, તો વધારે સારું રહેશે એમ.
હ, આજે મને બસમાં એક બા. હે, શું કેવું?
એટલે મારે બી હવે, એટલે હા, લખી જ કાઢવું એમ કર્યું હતું, પણ હ, મારે બી. કોઈ એક સાથે એક વાર ચર્ચા કરવી પડશે. ક્યા તો પછી વિચારું શું? અમારા સરને જ ફોન કરી દઉં. જો હવે શું થાય.
ત્યારે તો પછી અમારા અમારા મેથડ ભી પૂરુ કરવા પડશે.
હા, એટલે એમ બી હવે મિત્ર લોકો પૂછ્યા ગયા હતા, એમને જ પૂછ્યા આવ્યા તેમ. ફોન કરીને બી કઈ ફાયદો જેવો નહી, કારણ કે એમ કહી દીધું કે તમારે આવું કરવાનું છે તો પછી અ, જઉું નહી તો પછી આવું જ બી લખું કે પેલા મેં. મેથડ ના લખવું અને પછી બીજી મેથડ ના લખવું.
પેજ છોડી દેવાના ચાલે ને, જેટલા આપણેે પેલી મેથડ માં એ ઓગણીસ વ્યસન આવી ને. પેલી મેથડ માં ઓગનીસ લેશન આવે ને, તો પછી તેટલા પેજ છોડી દેવાના ચાલે ને.
હા, ચાલે એવું જ કરવું પડશે, અમે તો બીજું કોઈ ઓપ્શન નથી.
હ, મને આજે એક ભાઈ મહિલા હતા.
હા, હા, હા.
તો મેં એમને પૂછ્યું હતું, મે કેમ બધું હાથે જ લખવાનું હોય ને? તો હ એમ કે હાથે જ લખવાનું, એમ કેહેતા હતા પણ આજે સારું, તો અમે પેલા કહી દીધું હતું, તો પછી લખી કાઢે, તે તો પછી તકલીફ પડતી.
હા, તેજ રેમાં એ બી લખી દે, તો તમે કેમ સારું આવે કીધું છે તો. આજે હું તો આવીને લખવાની જ હતી, અમે પણ એ તો ખબર પડી કે. આવું કંઈક છે, તો પછી રહેવા દીધું. સારું કે હમણાં ખબર પડી ગઈ ને, તો સવારે. તો મારે બી એવું જ થયું શું કેને શું નહીં?
હા, એ તો વાત છે. સારું, તમે મને કહ્યું તો.
હા, ઓકે. આપડા સાથે મિત્ર છે, એમણે તો એકાતે લખી નાખ્યું છે, ખબર ને તમને.
હા.
હા, પણ હા, પણ અમે જોઈએ શું થાય એમ તો.
હવે એ લોકો શું જેમું કરી શકશે? હાથે લખી દેશે કે પછી કેવું કે?
એ તો હવે આપડે સર જોડે જ વાત કરવી પડશે હવે. કદાચ ત્યારે મને એવું લાગે, આપડા સર કેવાનું ભૂલી ગયા હોય.
હા.
અને આપડે જૂના સ્ટુડન્ટનું જોયું, તો એમનું કદાચ લગભગ સાથે જેવું હતું, મને યાદ
સાથે જ હતું, હા.
હા, તો હવે શું કરાવતા છે? કદાચ મને એવું લાગે આ આવું અમારા જ મેથડમાં કરવા કીધું હોય, બીજાને નહીં પણ કીધું હોય.
પણ એક એક વાર આપડે જોખમળો પેલા આપડા પોતાના મેથડસને પૂછી લઈએ તો સારું પડે કઈ.
હા સારું પડે કારણ કે લખી દીધું અને પછી ખબર પડી કે આવું નહી તો આવું તો એમ ખરાબ થઈ જાય, જર્નલ બી સારી નહીં દેખાય ને, એવું બધું થશે તો.
હા, તે તો વાત છે.
એટલે એક વાર ચર્ચા તો કરવી જ પડશે હવે.
તો આપડા મિત્રો એ લખેલ છે, એમને જણાવી કે તમે
ના, ના, બાકી મને ભૂલી જવાયેલું હતું એ તો. હમણાં શું, તમારો ફોન આવ્યો ને.
હા, હા.
તર જોડે વાત કરતા કરતા એ દ્યું કે નહી પેલા મારા મિત્ર એ આવું કીધું હતું.
હા આ.
ત્યારે એવું જ ભૂલી ગઈ કીધું પછી ઉજ ભૂલી ગઈ સારું કે યાદ ધારો કે મારા થી લખાઈ જતો તો હજુ ફાફા.
હા, એ આજે હું લખવાની હતી તંડલ માં પણ સારું તમે કહી દિયુ તો હવે પછી જરાક વિચારવા પડશે પછી કરવા પડશે બધું.
હા, એજ છે. ને આપડા જર્નલ માં એક બીજી વાત કરી રવિવાર ની તો દર અઠવાડિયે રજા આવે. તો શું એ રવિવાર ની રજા પણ બતાવવાની હશે એમાં?
રવિવાર ને ર અહ ક્યાં જેવું આ તેનિક નોંધમાં અહ રવિવારની રજા નની બતાવવાની હોય એવું લાગે તમને શું લાગે?
મને એવું કે બધી રજા બતાવે તો કદાચ રવિવાર ની રજા બી બતાવતા હોય તો એ આપડે જગ જાણી લેવું જોઈએ એવું જવું થાય છે.
પણ મને એવું કે આપડે સ્કૂલ માં જઈએ ને તેની ખાલી દૈનિક ની નું અને શી શિક્ષણ કાર્ય ની યોજના એમ તો પછી
આ એટલે શું અત્યારે બી આપડી ખબર રજા આ ગઈ તો આપડે કેવું લખ્યું તું કે આની કરજા હતી આપણને એમ.
હા પણ મારું મન તો એ પ્રમાણે તો રહ્યું મારા મંતવ્ય પ્રમાણે તો રવિવાર તો જાહેર રજા જ રહી કે નહી.
હા, એ રજા જ હોય પણ કદાચ શું મને એવું થાય કે જો
હા.
જે ચેકર આવે એ તો શું ડેટ વાઈઝ જોઈ ને તો ડેટ વાઈઝમાં એમને શું ખબર કે આ રવિવાર જ હતો એટલે રજા બતાવી છે એમ.
એ બી વાત સાચી છે.
એટલે શું કરું શું ને એ હજુ થતું છે પડા
પણ તેના આગડ જો આપડે ડેટ લખી લખીએ કે નહી જેમ કે આજે આપડે શનિવાર છે.
હા, હા.
તેના પછી તો એ લોકોને ખબર જ પડવાની કે આજે શનિવાર છે તો કાલે તો રવિવારે જ હશે એમ.
હા, એ તો ખબર જ છે પણ આપડે શું એક જ રજા નહી આવશે અહ જૂના સ્ટુડન્ટ ના આપડે જોયું હતું એમાં શું બતાવી હતી કે નહી બતાવી હતી મને યાદ નહીં આવતું.
જોવા પડે એતો.
હમ્મ, આપડે પાછું શું કરેલું અડ ધો અડધો ફોટા પાડેલા આપડે સરખા ફોટા નઈ પાડ્યા ને એટલે પ્રોબ્લેમ થતી છે.
હા.
ત્યારે આપણને એવું કે એમ શું કંસ છે લખી દેસુ હવે થોડી ઘણી પ્રોબ્લેમ આવે છે.
ધ્યાનથી જોઈ જયારે જનરલ લઈને બેસી ને ત્યારે આપણને એક પસી એક સું સું મુસ્કેલી આવી તે એ સવાલ આવ્યા જ કરે.
આ તો એ પછી. એવુ લાગે તે એ બી આપડા સર લોકો જોડે વાત કરી લેશુ સર આનુ શું કરવાનું થશે અમારે એમ.
હા.
પછી આપડે આગળ પાછળ એમ લખી દઈએ તો જનરલ બગડે ને એવું બધું થાય.
હા, એ વાત બી સાચી છે. ને પછી હજુ એવું લાગ રેને એવું લાગે તો પછી આપડે જૂની જોઈએ આપડે જે પડલા હોય એને પછી હજુ એવું લાગે આપ એ
હ તો પણ ચાલે ત ખબર પડી જાય કે આટલા છે પણ એમા એવુ છે ને કે આપણને બે સેમેસ્ટર આપડા આવે છે તો બંને સેમેસ્ટરનુ સાથે આપ્યુ છે.
હ
તો બીજા સેમેસ્ટરમા આપડાને કેટલા દિવસ જવાનુ આવે એ બી કન્ફમ નથી ને એમતા આસરે આસરે ખબર છે પણ આટલા જ દિવસ આવછે એવુ કઈ બઉ ખ્યાલ નહી તો.
હમ હમ હમ
સું કરીસુ નઈ એવુ થાય છે.
એક વાર આપડા મિત્રો ને પૂછી જોવા પડે કે.
હ એમ તો વાંધો નઈ આવે આજ સુધી નો આપડે લખી નાખીએ પછી કાલનુ તો સોમવારે પછી આપડે મિત્રો જોડે વાતચીત કરીએ. કરી લઈએ.
હ હા.
હમ્મ